કેમ છો?
હા, બસ મજામાં. તમે કેમ છો?
. બધા ઘરમાં કેમ છે?
છે. હાલ બધું આ કામ બામ પત્યું બેઠા તા ગરમી જ જો કેટલી બધી છે.
હા.
હમ્મ.
હવે શું કરવાનું છે?
બસ કઈ નય. અવ બેઠ ઠા આરામ અત્યારે તો. અને શું વિચારીશું કે રાતે શું બનાવીશું?
હમ. સારું. તો મુઠિયા કેમ બનાવો તમે?
મુઠીયા. મુઠીયા તો તમાયે જોડે પેલો ભાખરીનો લોટ હોય છે ને થોડો અ કારો કારો લોટ નથી આવતો, હમ હા તો એ લોટ લેવાનો. અને દૂધી ના મુઠિયા અમે બનાયે, મેથીના બી બનાવાય પણ વધારે તો દૂધીના ના જ સારા લાગે.
હ સારું દુધિના.
હા દુધી ના.
કેમ બનાવાનું?
દૂધી ને લે પેલા પેલા છીણી હોને છીણી લેવાનીને એકદમ ઝીણી ઝીણી.
હમ સારું હા.
એમાં ઝીણી ઝીણી છીણી લઈ. પછી એક બાઉલ માં લે લેવાની, મતલબ તા આપડે જેમાં લોટ બાંધીએ એ મોટા પેલા તાસ માં લઈ લેવાની, પછી લોટ હા, એની અંદર મીઠું, મરચું, હળદર, ધાણા, જીરો. પછી થોડી ખાંડ હા. એ તમાર માપ પ્રમાણે તમે કેટલો લોટ લો કે કેટલા જણ માટે બનાવો છો, એ રીતે હા એ રીતે તમારે મરચું મસાલો નાખવાનો.
હ
હછી થોડી ખાંડ નાખવાની. થોડો અજમો નાખવાનો, થોડા તલ નાખવાના. થોડી ખાંડ નાખવાની. દહી નાખવાનું. અને તેલ નાખવા હા બધું એ દૂધી ની અંદર નાખી દેવાનું.
હા અચ્છા, બાકરીના બાકરીના લોટવી નાખવાનું?
પછી એની ઉપર નાખવાનો ભાખરીનો લોટ.
આછા પછી નાખવાનું?
હા પેલા એ બધું મિક્સ કરી દેવાનું દૂધી ની અંદર મરચું મસાલો બધું દૂધી ની અંદર મિક્સ કર
દૂધી અ તલ
હમ તલ અજમો અજમો બી નાખવો હોય તો નાખ હાય ના ભાવ
હ દહી નાખવાની
હા દહી નાખવાનું
ઈ ના કો
હા પછી થોડું તેલ નાખ ખવાનું
અચ્છા તેલ કેટલા તેલ નાખવાનું
તેલ તો મણ જેટલું આપણેે બોહી નાખવાનું એકદમ થોડુંક હા હા બે ચમચી બે ચમચી
બે ચમચી છોટા યા મોટા મોટા ચમચે નાની બેે ચમચે અચ્છા સાર ના બે
હમ હમ પછી એ બધું મિક્સ કરી એકદમ પછી આમાં લોટ નાખ લોટ તમાર જેટલું એ થયું હોય ને મિક્સ એ પ્રમાણે જ નાખવાનો બહુ વધારે લોટ નહી નાખી દેવાનો
બાકરી ના
કેમ કે એમાં બહ પાણી નહી નાખવાનું આપડે પાણી તો એકદમ ઓછું જ નાખવાનું છેલ્ હ દૂધી ન પાણી છૂટે ને પાછું હા એટલે આપણેે પાણી બહ નહી નાખવાનું બધું પછી લોટ એ પ્રમાણે જ નાખે ખના એ બધું મિક્સ કરી દેવાનું પછી બહ બહુ કડક લોલોડ બ ન બાંધવાનો થોડો ઢીલો બાંધવાનો હમ એના આપડે પેલા લોબંધ શું કેવાય ગોળ ગોડ જાડા થોડા લોહીયા બનાવા એ લોહીયા બને ને બસ હાથમાં ચો ચોટે નહી એટલે તેલ લગાય ને કરા કર દેવાનું
આમાં હા સારું ઘઉંના લોટ નહીં નાખવાનું
ઘઉનોો જ લોટ ને
ભાખરી નો લોટ હા ઝાડો ના ઝીણો નહી ના ઝીણો નહી હ અને તમારા જોડે એમ ના હોય તો પેલો નાખી શકો પણ થોડું આ એનું એ અલગ લાગે એમ બીજું કઈને થોડો જાડો લોટ નાખો તો થોડું હા ભાખરીનું જ નાખવાનું
તમારે ઘરા ખાયા તા
હા અ મારા ઘરે હા ખાધા હશે હા તમે એક વાર આપ્યા હશે બના્યા છે ને અમે હમ
તારેખ
હા એને પછી એને આપડા જે ઈડલીનુંું હય
હમ હમ હ
હા બ ડલી ના કુકર માં પેલી એ ડીસો વાટક કાઢી લેવાની અને પેલી જારી તો હોય જ અંદર અંદર પાણી મૂકીએ આપડે હા એ જારીની ઉપર લોટ ના પેલા બનાઈ દેવાના ગોળ ગોળ લોહિયા
છોટે છોટે યા
નાા ના ના બહ મોટા ને દ માં આવીઈ શકે એટલા
હ
હમ હા એ ડીચમાં આવે ને એટલા બનાવી દેવાના પછી એ ડીચ ની અંદર મૂકી દેવાના અને એને ક ગેસ ઉપર મૂકીને થોડી વાર બાફવા દેવાના બફાવા દેવાના દસ મિનિટ પછી જોઈ લેવાનું દસ મિનિટ પછી કે થયા છે કે નહી થયા આમ તો દસ પંદર મનટ મામાં તો થઈ જ જતા હોય
હા સાર
એ થઈ જાય એટલે પછી એને થોડી વાર ઠંડા થવા દેવા હ પ કાઢી લેવાના એક ડડીસમાં પ એને ચપ્પા વડે નાના નાના પીસ કરી દેવાના ગોળ ગોળ
હમ પછી
પછી એના એમાં એનો ઉપર એને વઘારી દેવાના
બગાર કાનૂ
હા કઢાઈમાં તેલ ગરમ કરવાનું તેલમાં રાય ને તલ નાખવાના એ રાય અને તલ ફૂટી જ લે પછી એની અંદર મુઠિયા નાખી દેવાના અ ના હલાઈ દેવા બસ આટલા જ એમ મુઠિયામાં તો કઈ બઉ એટલું કઈ હોય નહ કરવાનું એ લોકો ગણા તો એમને એમ ભી ખા હોય છે બાપ પેલા પી ભાવતા જ હોય છે એમને એમ બી ખવાય એમ અને વઘાર કરીને ખાવા હોય તો વઘાર કરી નહી ખાવું
બઘાર કરીને ખાવાનું હેના
હા હા તો બંનેમાં આમ તો વગાર કરીને ખાવ થોડા તમે પેલા આમ કડક ભાવતા હોય ને તો થોડા વધારે નીચે થી થવા દેવાના એટલે શું કડક કડક થઈ જાય એમ
હા હા સારું સારું
ઘણા તો તેલમાં તળી બી દેતા હોય જે લોકોને આમ તો કોઈ અમે આ તળે તો નઈ પણ થોડું વધારે તેલ નાખીને આમ નઈ બે બાજુ ફ્રાય કરી દે એમ તળી દે બે બાજુ થોડા થોડા એટલે એમ થોડા કડક કડપ થઈ જાય બંને બાજુ ત્યાંની બાજુ હોય ને તો જેને એવું ભાવતું હોય
સારું સારું
હમ
માસી કે એમ છે
બસ બધા મજા મમ્મી
ભજનમાં ગયા હ આ તો ભજનમાં જાય છે આ તો ભજનમાં જાય છે. આ સારું છે નઈ ભજનમાં જતા રે હા.
ઘરે બેસી એજ શું કરવાનું ગરમીમાં એમયુગ બાર તો ક્યાંય જવાય નહીિ. તમ વજનમાં જાય બધા જોડે બધા એમના જેવા હોય બેનો. એટલે ગમે બધા વાતો કરે મળે. હા સ્કૂલ ચાલુ થઈ ગઈ હા.
થઈ ગઈ હા.
ડે થયું ચાલુ થય
હ.
હમ આજે શનિવાર હતો એટલો અડધો દિવસ હતો એટલે આજે વહેલા આવી ગ હા આજે ઘરે આવી ગયા બેહ
હમ. તો ઉધામ ચારે અંગે ઘરે તો નઈ મસ્તી કરે છે બહુ મસ્તી કરે છે નઈ હમ. તો મહેમાન આઈ ગયા.
હા મહેમાન આવ્યા છે હા મેહમાન આવ્યા છે.
માન છે. તો જેઠની ભી આયા તમારી તમારી જેઠની ભી આઈ અચ્છા જેઠની તો જે. મઠાની મજામાં હમ.
હમ આ મેહમાન હમણાં ખાલી કામ હતું. એટલે આવ્યા આવ્યા છે હમ અને ફરવું તું થોડું ના પ્રોગ્રામ નઈ ફરવું તું એ કા અહીંયા આપડે સાયન્સ સિટી નથી અમદાવાદમાં
હા
પેલું ફિશ નું એકવેરિયમ બનાવ્યું છે મોટું
અચ્છા હા
હા તો એ જોવા આવવાનું હા એટલે આવ્યા હતા છોકરા નાના ના હ કે આ શનિ રવિ રજા હતી ને હમ એટલે કે ફરતા આવીએ ન મલ ટાઈમ યા
તો એટલે એ લોકો કાલ આખો દિવસ ક્યાં જ હતા, અને એમાં તો કેટલું બધું ફરવાનું છે જોવાનું છે.
હા તો કઈ નહી મારે ઘર લ લઈ આવોઈ લઈને આવો. જો મારે ઘર ભી.
હા ઈસું લઈને હા.
ઓર બધા સારા તમારી તમારી મમ્મી?? કેમ છે મજામાં?
હા મા મમ્મી બી મજામાં છે, બસ હવે હા હવે તો મમ્મી પપ્પા એકલા રે છોકરી છોકરાઓ સ્કૂલે જતા રે લાખો દિવસ એકલા હોય, ટીવી જોવે ફોન આવે કોઈ ન ફોન ઉપર વાત કરે.
ચાલો સારું. હેના સારું પછી કરું છું. હ ત જય શ્રી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ હા સારું.